જય શ્રી કૃષ્ણ મોટા ભાઈ
રસી કેલા રસી કેસલા
શું હાલ છે તમારો
મજામાં મજામાં મારું
હું પણ મજામાં છું આજે આપણેે સ્વચ્છતાનું મહત્વ વિશે પણ ચર્ચા કરીએ
વસ્ા હા રસ્તા કંસ આવી ગયા
સ્વચ્છતા ન મહત્વનું વિષય છે ને જે એના ઉપર
હા
તમને ખબર ને કે આજે જો આપડણે જોઈએ તો બહ બધા રસ્તો પર કચડા ફેલા હોય છે એને કોઈ સાફ કરતો નથી અને સર કારે પણ અ એનો બરાબર સાફ નહી કરે તો એ ગંદગી થી આપણને બહ તકલીફો અને બીમારી થાય
હમ સાચી સાચું કધું ઘણી વાર આપણેે સાંભળી લ છીએ કે સ્વચછતા તો સ્વચ્છતા એ જે સેવા છે
હા કારણ કે સ્વચ્છતા માત્ર આપણ શરીર માટે જ નહી પરંતુ સમગ્ર સમ્રાટ માટે પણ જરૂરી છે
તારા તારા મધ સ્વચ્છતા એટલે શું
પોતાના શરીર ઘર શાખા અને આસપાસના વાતાવરણને સ્વચ્છ રાખવું એટલે સ્વચ્છતા કહી શકાય
હમ પ્રશ્ન રસ્તા રહેેવાથી શું ફાયદા થાય છે
જો સ્વચ્છતા રાખવાથી સૌથી મોટો ફાયદો એ છે કે આપણે અનેક બીમારીઓથી બચી શકીએ છીએ
હ સૌથી મોટો ફાયદો છે એ કે આપણે અનેક બીમારીઓથી બચી શકાય છે
હા સાચી કહો છો કેવી રીતે આપડે વચી શકીએ
જો આપણે નિયમિત હાથ ધોઈએ સ્વચ્છ કપડા પહેરીએ અને ચોખ્ખું ખરેખર ખાય ખોરાક ખાઈએ તો જે જે રોગનું જોખમ ઓછું થાય છે
હા અને ડોક્ટરો પર વાર વાર હાથ ધોવાની સલાહ આપે છે આપણે ખ ખાના ખાવા પહેલા બરાબર હાથ ધોવું જોઈએ અને ખાના ખાવા પછી પણ બરાબર હાથ ધોવું જોઈએ એનાથી આપણે બીમારીથી દૂર રહેશે
હમ કારણ કે હાથ દ્વારા ઘણા જવા હાથ દ્વારા ઘણા બીમારી પડે શકે હાથ તમારો સાફ નહી થાય તો એનાથી બહુ બીમારી કારણ કે હાથ આપણો વારંવાર ફેસ પર જાય હું ઉપર જાય એટલી
હા સાચું કહો છો માત્ર વ્યક્તિગત સ્વચ્છતા પૂરતી છે
હા ના ના જાારે રાસ્તોગીચો એ શાળા પણ સ્વચ્છ હોવું જોઈએ
ઘણી વખત લોકો રસ્તા પર કચરો ફેંકી દે છે એ કચરો અ થોડા સમય પ પ સડી જાય છે અને જયારે આપણે રસ્તા પરથી પસાર કરે છે એનામાંથી બાસ આવે છે જે બીમારી ન ઉત્પાદન કે તૈયારી કરવા માગે છે
હા આ ખરાબ કેવ છે તેનાથી ગંદગી વધે છે અને પર્યાવરણો પણ નુકસાન થાય છે
કચરા જો આપણે કચરા યોગ્ય જગ્યાએ નાખવું જોઈએ જેનાથી કચરાથી આપણે કઈ જરૂરતમંદ બનાવી શકે અને જો આપણે કચરા આમ રોડ પર મૂકી દે તો એ બીમારી બને છે એનાથી કઈ નહી થાય શકાય.
હમ કે વાતાવરણને પણ નુકસાન આપે છે કઈ લોકો પ્લાસ્ટિક જલાવે છે ન તેનાથી વાતાવરણને બહ ખરાબ થાય વાતાવરણ ખરાબ થાય તો આટલ આપણું શરીરને પણ એ હા હા બ
હા સારું. આમાં સ્વચ્છતા નું શું મહત્વ છે?
સ્વચ્છ શાળા વિદ્યાર્થીઓનું સારું વાતાવરણ આપે છે અને અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા મદદ કરે છે.
જો હું માનું છું કે જે સ્વર્ગ વર્ગખંડમાં બેસવાની મજા જ અલગ જોઈ જયારે આપણે સ્વર્ગ ક્લાસ કે વર્ગખંડમાં બેસ્યા છે ને ત્યારે આપણું અલગ જ ફીલ હોય છે અને જયારે આપણે ગંદગી વાલા ક્લાસમાં બેસીએ તો આપણને જ ન ગમે તેમાં બેસવા માટે જયારે આપણે ભણવા માંગે આપ આપણા મનમાં આવે કે શું વાસ આવે છે ક્યાં આપણે બેસી ગયા અને આપણાથી બરાબર અ ભણવાનું નઈ થવા થાય.
મન નહી લાગે અભ્યાસ નું મન નહી લાગે તેમાં.
હા સાચું કહો છો.
હ હું માનું છું કે સવચ્છ વરખાણમાં બેસીને મજા હોય છે.
બિલકુલ સહી માનો છો સ્વચ્છતા સકારાત્મક અને શિષ્ટ પણ શીખવે છે જયારે આપણે અ સ્વચ્છતામાં બેસા હોય આપણા આસપાસના બધા જે સ્વચ્છ હોય આપણને એનાથી સકારાત્મક ફીલ આવે છે. અને જયારે આપણે ભણવા અ બેસે તો આપણને ફીલ આવે કે હા આપડો મન શાંત છે અને આપણે પોતે સારીથી ભણી સકી.
બિલકુલ સારું કીધું સ્વચ્છતા અને સ્વાસ્થ્ય વચ્ચે સીધો સંબંધ છે.
હા હા જ્યાં સ્વચ્છતા હોય છે ત્યાં બીમારીનું પ્રમાણ ઓછું હોય છે કારણ કે જો આપણે અ જોઈએ ને કે એન્ટીફોબિક હોય એટલે કે એ મેગ્નેટ જયારે બે મેગ્નેટના બે પોલ આપસમાં જાય તો એ એકબીજાથી દૂર થઈ જાય એ જ છે સ્વચ્છતા અને અ સ્વાસ્થ્ય સ્વચ્છતા હોય ને તો બીમારી દૂર થઈ જાય અને એ સ્વાસ્થને રોકાણ કરવું આપે એ છે.
જેટલી સ્વચ્છતા જણાવીએ આપણા સ્વાસ્થ્યમાં રોકડા રોકાણ કરવા જોઈવું છે.
એકદમ સાચું વાત કીધું તમે ભાઈ.
સરકાર પણ સ્વચ્છતા માટે ઘણા અભિયાન ચલાવે છે.
હા કારણ કે સ્વચ્છ દેશ સચ સ્વસ્થ દેશ બની શકે છે. આપણા જે દેશ છે ને એના વડાપ્રધાન જે નરેન્દ્ર મોદી છે એ જયારે દો હજાર અ ચૌદ માં આવ્યા ને ત્યારે એ એક મિશન નું ઉદઘાટન કર્યો સ્વચ્છ ભારત મિશન હા. અને એનામાં એ બઉ બધા અ લોકોને જોડયા જે શહર શહરમાં જઈને અ શહરના રોડો સાફ કરે છે સ્વચ્છતા ફેલાવે છે. કારણ કે સ્વચ્છતા હોય તો જ આપણા શરીર સ્વસ્થ હોય ન એ બીમારી ઉત્પન્ન કરી શકે. કે છે.
હા સારું કારણ કે સ્વ દેશ જ સ્વસ્થ દેશ બની શકે. છે
સાચો કહો છો, બાળકો સ્વચ્છતામાં કેવી રીતે યોગદાન આપી શકે?
કચરો ન ફેકવો પાણી વગાડવું નહી, આપસની જગ્યાએ ચોખ્ખી રાખવી અને અન્ય લોકોને પણ જાગૃત કરવું કવાય કચરો ન ફેકવાનું જે કોઈ પણ લોકો એના સામે કચરો ફેંકે તો એને કવાનું કે ભાઈ આવી રીતે કચરો નહી, ફેકો કચરો કચરો કચરા ખોડામાં જ ફેંકવું જોઈ જાગૃત કરેને લોકો
તો સરળ કામ છે, જે દરેક કરી શકાય કારણ કે કચરા ન ફેક પાણી ન બગાડવું આ તો બધા માણસને એના બચપન થી શીખાવામાં આવે,
હમ્મ હમ્મ ઘરમાં સ્વચ્છતા જાણાવને શું ફાયદો થાય,
જો ઘરનું વાતાવરણ સ્વસ્થ અને આનંદદાયક બને છે,
હમ્મ અને મેહેમાનો પર
સાચો સ્વચ્છતા વ્યક્તિના સ્વભાવને પણ દર્શાવે છે.
હમ્મ સુસ્વચ્છતા માત્ર બહારીને હોવી જોઈએ,
ના ના વિચારોની અને મનની સ્વચ્છતા પણ એટલી જ મહત્વની વાત છે,
હા તો બહ બહુ સુંદર વાત કહીવાય તમને
હા જો સારો વિચારો અને સારો કાર્યો પણ જીવનને સુંદર બનાવે છે, જો આપણા મનમાં છલ અને કપટ હોય તો એ આપણ જો કાર્ય હોય ને એને બરાબર નહી, થાવા દે એટલે જો સારો વિચાર હોય તો જ સારું કાર્ય હોય
આજે આ ચર્ચાથી મને સમજાયું કે સચના માત્ર એકવ નથી પરંતુ જવાબદારી છે.
હા નહી સાચો સાચો અને જો આપણા જે પણ નાગરિકો દેશમાં હોય છે, ને દરેક નાગરિકોને ફરજ છે, કે પોતાનું અને પોતાના આસપાસનું વાતાવરણ સ્વચ્છ રાખવાનું.
એ તો સારું વાત કીધું આપણે સ્વચ્છ રહીએ અને પોતાનું વાતાવરણ સ્વસ્થ રાખીએ તો દેશમાં કઈ ના કઈ તો બદલાવ થાય
હમ સાચો કહો છો, ચાલ આપણે આજથી વધુ સ્વચ્છતા જાળવાનો સંકલ્પ કરીએ,
જરૂર કઈ નાની શરૂઆતથી જ મોટો બદલાવ આવી શકે છે.
ખુબ સરસ ભાઈ તારો આભા ચલો પછી મળીએ જય શ્રી કૃષ્ણ આવજો.
ચાલ ચાલ બાય બાય બાય જય શ્રી કૃષ્ણ